વલીલેકમ અસલામ શું ચાલે ઘરના બધા મજામાં છે ને
હા યાર એકદમ બધા મજામાં છે આ છો ને હવે એકદમ અગિયારમી નજીક આવી રહી છે તો એની થોડી ઘણી તૈયારી ચાલી રહી છે એમજ
અને વા અગિયારમી તો તને અ ખબર છે કે આપડે આજમ દસ્તગીર નો જે નાવડી વાળો કિસ્સો છે એ તને મને થોડી ઘણી તોર ખબર છે પણ તને ખબર હોય તો તું મને જણાવીશ
હા એ તો મને ખબર જ છે કે જયારે ગોસે આજમ હે મુસાફર કરી રહ્યા હતા એ સમયે હ ને ખાસ કરીને તે દિવસે ને ભારે તુ તુફાન હતું અને તે દિવસે હેને હા. અ શું થયું તું એ પ્રોપર ઘટના તો મને નથી ખબર તને ખબર હ
હા એમાં એમાં એવું હતું કે એક માજી હતા જે વૃદ્ધાવસ્થા મા હતા એને એને હ ને એકને એક દીકરો હતો તો એ દીકરો હોય ને એનો ઘણા સમય પછી એનો જન્મ થયો હતો તો પછી દીકરો યુવાન થયો ને તો પછી એના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને એની છેે ને બારત જાતી ત હોળી માં એઈ તને કઈ ખબર
હા એતો મને અ ખબર જ છે કે એની બાર જાતિથી ને નદી નો પ્રવાહ બહુ હતો ને એટલે નાવડીમાં નાવડી સરખી રેતી નચા નાખીને ભારે તોફાન આવ્યું પવન ફૂકવા લાગ્યો તો ને એમાં નાવડી હેને ડૂબવા લાગી ને પછી આ એ નાવડી આખી અંદર ડૂબી ગઈ હતી એ તો તને ખબર છે ને
હ હા એ તો મને ખબર હે એમાં હે ને ઈ નદી હે ને દજલા નદી હતી અને એમાં હે ને જાન હેને એ આખી હોળી માં જાતી હતી તો ઈ બધા હે ને વરાજા ને બધા હં જાનમાં બધા અજાને આ બધા સાથે જતા એક હોડીમાં અને ઈ હોડી હે ને આખી ઊંડા પાણીમાં હે ને અંદર ડૂબી ગઈ હતી તો ઈ તને ખબર કે કઈ રીતે શું થયું એમ
હા એ સમયે એ હે ને જે ગરા રાજ હતા ને એ એ દુઆ કરી હતી કે યા ગોસે આઝમ અલ મ એમ કરીને ગોસે આચમને પૂ પૂખાય રહ્યા હતા અને ગોસે આ ને તેમના વસીલે થી છેને આખી નાવડી હેને પાછી બાર ક તો તમને ખબર હશે જ ને
હા એમાં એવું હતું કે વૃદ્ધ માથી છે ને જે એની માતા હતી ઈ હ ને આપડા ગો સજ ના હ ને દરબાર માં ગયાતા આપણા પીર જ્યાં હતા ને ત્યાં અને એની એને હે ને આમ ખિદમત કરી અને એને ર લડતા હ એને દર્દનાક આખી આ ઘટના કીધી ઈ તો તને અધુરી ખબર આખી ઘટના કીધી કે હેને મારો દીકરા ને મારે એક દીક દીકરો છે અને આવી રીતે હે ને નાવડી ડૂબી ગઈ હ પછી ઘોસે હજમ તગી ન્યાજી ક ર કે તમે હેને મારા દીકરાને હેને જીવતો પાછો લાવો એમ એઈ તને ખબર હે
હા એ વાત તો મને ખબર જ છે એના સિવાય પણ ઘણી બધી એવી. ઘટના થઈ હતી કે તને ખબર હોય તો એક સત્ય બોલનાર બાળકની ઘટના હતી. પછી અ ચોર ચોર ન હદય પરિવર્તન થયું તું પછી કેટલાય મુશ્કેલમાં ફસાયેલા હતા ઈ લોકોની મદદ થઈ હતી અને દુઆ કબૂ લ થવાની ઘટના એ તો તને ખબર જ હશે ને આ બધી તો
હા એ તો મને ખબર છે પણ હાચે તો આ નાવડીનુંું હે ને વધુ મધૂર હે આપ ગોસિયાજમ દસ્તગીર નું કેમ કે ને ઈ આપડે ગોસિયાજમ દસ્તગીર નદી કિનારે ઉભા રહી ને અલ્લાહના હુકમ થી દુઆ કરે છેે કે નાવડીમાં જે જેટલા પણ જેટલા પણ માણસો હતા એ બધા હૈ ને જીવિત પાછા આવે એટલે પછી આં એ કેવો અદ્ભુત હે ને ચમત્કાર થાય હ અને શાંત નદી હોય ને એમાં વમળો ઉત્પન્ન થાય છે અને પછી હેને આખી નાવડી હેને આશ્ચરજનક આપણે વરા જુઓ અને આખા જાન્યા હ ને તરત સુરક્ષિત છે ને નદીમાં નદી કિનારે પાછા આવે હે એટલે આ જોઈ ને હે ને વૃદ્ધ મામાંજીને એવું આશ્ચર્ય ચકિત ઈ એ પણ થઈ જાય હે ને બધ તઈ એને આમ સુબાનાના સુબાના ના એવું હે ને પોકાર ઉઠે હે આખા બધાાઈ અને તું જો ને તો કઈક અલગ જ નજારો હોય હ એટલે આપડા ગોસ જેમ દસ્તગીર નું હોય ને આમ કઈક ઋતબો જ અલગ હતો એ તો તને ખબર જ છે.
હા યાર એ તો મને ખબર જ છે કે ગોસે આજમ ને આપડે ગોસે આજમ અબ્દુલ ક જિલ્લા ની પણ કહેવામાં આવે છે તેમના પછી અગિયાર નામ પણ હે અને તેમને ખાસ કરીને. તો પીરા અને પીરના નામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પીરાને પીર દસ્તગીર કેમ કે આપડા ગોસિયાજમ દસ્તગીર હે ને ઈ આપડા ઈ આપડા નબી હારોહાર ત્યાં એની એના હાર વાર એ બેસતા કેમકે પીરો પી બધા પીરો બેસતા હોય ને. જગ્યા એ જોવા નથી મળતા એ તો તને ખબર હે ને.
હા એ તો મને ખબર જ છે કેમ કે એ એમનો જન્મ લગભગ છેને. દસ દસ સતેર ઈમાન જિલ્લામાં થયો હતો અને એમની આખી રાત પણ જયારે દુનિયા માંથી પડતો કરી. ગ ઈ પણ લગભગ એને અગિયારસો છાસઠમાં બગદાદ ખાતે. પડતો કરી ગયા તા એ તો તમને ખબર હશે જ ને.
હા એ તો મને તો હોય ને આઈડિયા ને બાકી અગિયારમી શરીફ માં તો તો તને ખબર જ છે આપડે કઈ રીતે હોય. તો મેં આ બધું ઘરનું કામ ને એવું બધું ચાલુ કરી દીધું છે. તારે સફાઈ બફાઈ થઈ ગઈ છે. કે બધું શું ચાલે બધું.
હા યાર સફાઈ નું કામકાજ તો એ બધું થઈ ગયું હ તો હવે અગિયાર મહિના ની તૈયારી ચાલે
તો તને ખબર જ છે ને કે રબીરુલ આખર મહિનો શરૂ થઈ ગયો છે. એટલે કે અગિયારમી શરીફે ને આપડી દયારીમાં હું લાગી ગઈ છું. અને ઘરની મારે તો સફાઈ થઈ ગઈ હ તારે ન્યાજમ ને એવું બધું. હું આયોજન છે.
હા યાર હું પણ આ વખતે હે ને ગુસે આઝમ પીરા અને પીર શેખ અબ્દુલ કાદીર જિલ્લાની હ અન્શ કરવાની ને એમની બરકો વારો મહિનો હોય તો ખાસ કરીને એમના પચા પણ પડાવવાની અને તે શું આ વખતે અગિયાર મહિનો પ્રોગ્રામ કરેલો
મારે તો અગિયારમીની ન્યાજ પણ કરવાની છે અને મારે આ ગોસ્પાક ના પરચા પણ મારે પડાવવાના છે કે જેને આપડ ગોશિયા ખતમ તરીકે પણ બોલવામાં આવે હ અને એમાં તો કે છે કે બહ જ સારું એમ પડાવી તો એમાં બીજું શું મહત્વ હોય તને ખબર કઈક ખાંડ રાખીને આપડે થાલા માં ખાંડ રાખીને પછી કપડું ઢા કી દેવામાં આવે એટલે શું
હા યાર થારામાં હે ને ખાંડ ના રાખવાની હોય હે ને ખીરવું અમારે તો ને બધા ખીર રાખે હે અને અગિયાર જણા હોય ને એ અગયાર જણા છોકરી બેસે અથવા આદમી પણ પડી શકેને અગિયાર વખત આચમ ના પરચા પડવાના હોય તેમાં હ ને ગોસે આચમ ની પછી તિલાવત આવે ગોસે આજમ અગાર નામ હોય દર શરીફ હોય એ બધું અને દુઆ હોય એ બધું હોય ને અગયાર વખત પડવાનું હોય અને એ એમાંથીને અગયાર રૂપિયા રૂપિયા પણ રાખવાના આવે અને ઈ પૈસા ન ખુબ મહત્વ ગણાવામાં આવે કેમ કે એ આપડે ગોસે આજમ ના નામ પરથીને પડડા હોય અને જે કોઈ જરૂરિયાતમંદ હોય ને એને આપે એમાંથી પૈસા આપી ને તો એ બહ સારું કે કોઈ બીમાર હોય એને શીખા મળે અને ઈ પૈસા આપડણે જે કઈ નિયત થી રાખ્યા હોય ને એ નિયત આપ પ એક થાય
હા એ છે અમારે તો અહીંયા હે ને આદમી લોકો જ પડવા આવે છે ને અમારે અગિયાર પેંડા નું હોય પેંડા અમે પેંડા જ રાખી અને અમે આદમી આદમી લોકોને જ બોલાવી છીએ બાપુ આવે ને ને એ બધા આવી ને પરર્ચા પડી જાય છે અગિયાર લોકો આવીને તમારે અ્યાં કઈ રીતે હોયએ
અમે પણ બસ આ રીતના પડસા ને એવું પડ્યા આવી ને ફાતિયા ખાન ની તૈયારી કરી ઘોષ આજમ ની યાદમાં નિયાજ કરી અને તમને ખબર તો હશે બગદાદમાં તો કેટલું મોટું લંગર ચાલે હે
હા એ તો છેજ અને મેં આ વખતે વિચાર્યું હ કે ઘરે હ ને મોટી ન્યાજ રાખ ું વિચારી રહ્યું છું પોતાના હાથે છે ને ખીર બનાવી છે અને મલિદો પણ બનાવી છું કેમ કે ફાતે ખની પછી આપડે છેને ગરીબો અને આ આસપાસના જરૂરિયાતમંદ લોકોને હને લંગર જમવાનું આયોજન છે તો આ દિવસે સદકો કરવાની અને લોકોને જમાડવાની ખુબ જ
હા યાર એ તો તારી વાત સાચી છે પણ હું આ વખતે હા ખાસ ખાસ કરીને ગોષ પાક ના તો હું દર વખત શહેર અગિયાર દીવા પણ કરું હું તું કરેશ
હા અમારે પણ એઈ અગિયાર દીવા તો કરવાનું હોય જ છે
હા તો હું પણ તે દિવસે હે ને સવારમાં વેલા ઉઠીને ગોસ્પક ના અગિયાર દીવા કરું હું અને અગયાર મા દિવસે જ ખાસ કરીને કરું એમ આમ તો આખો મહિનો કરાય પણ અગિયારમી ના દિવસે તો ફરજિયાત કરવા ના જ
અમારે પણ છે ને રોજે અમારે આ અગિયારની મહિનો તો થાય પણ અમે છે ને દર ગુરુવારે પણ ગોસપાક ના અને અમારા કરપીણ ના તો દીવા અમે કરીએ છીએ મમ્મી કરતા હોય છે એઈ દર ગુરુવારે અમારે તો અહં એવી રીતે મમ્મી કર બ ત હોય કેમ કે બધાના ઘરની પ્રથા અલગ અલગ હોય છે એમ એટલે તમારે
હા યાર એ વાત તો તારી સાચી એકદમ કે બધાની અલગ અલગ રીતના હોય અમે ગોસપક ના દીવા કરીા ગરીબ નવાબ ના દીવા કરી એ રીતે ઈમામ હુસેન ના ફાતિમા ના બધા દીવા કરતા હોય છે.
બસ આપડે ગોસે આજેમાં આગર દુઆ કરીએે કે આપણા તમારા આપણે રિસ્કમાં લ તલા નેક રિસ્કમાં બરકત આપે અને આપડણે અ બધા હાડી મળીને રહીએ અને દોસ્તને બધા એને ખાસ આપણે એકબીજાને એકબીજા હળી મળીને રઈએ તારું શું કેવાનું?
હા યાર હું પણ ખાસને આ વખતેને ગોસ્પાક ના પચા પડાવે ને એ ટાઈમે દુઆ કર. કે અલ્લાહ તલા હ ને આપણને હંમેશા માટે હ ન રસ્તા ઉપ હવાની તોફતા ફરમાવે, અને આપનેને બીજા અને આ રીતના અગિયાર, મીફની ન્યાશ કરવાની પણ તોફક ફર આવે આપણેે, બધા એમ એમ ના રસ્તા ઉપર ચાલી, અને ખિદાય મળે, એ રીતના શુ આ દુનિયાની અને આખી રીતની, તમામે મા ની દુઆ, કરવાની છે.
આમીન સુમા અમીન, તારી હરદુઆ ને મારી હરદુઆ, અલ્લાહ તલા કબૂલ ફરમાવે ચાલ ખુદા, હાફીસ
હા, ચાલ ખુદા હાફિ